હા હેલો શું કરે છે?
કાઈ નહી એમાં જ બેસેલી છું તું બતાવો
પણ મજામાં જ છું બેટા મોબાઈલ લઈ ને આવ હા અહિયાં આવતું નેટવર્ક નહી પકડાય છે.
તારી નાની પાસે છે મોબાઈલ.
હા એજ એજ એટલે નેટવર્ક નથી પકડાતું. મારું મસ્ત આવશે. હા કાઈ નઈ એમાં જ બેસેલું છું હોમવર્ક કરતી હતી મેં.
કોલેજ ગઈ તી આજે.
હા કોલેજ આજે ગેલી હતી મેં. અ લેક્ચર અટેન્ડ કર્યું.
સારું આજે તો તારી ફ્રેન્ડ ના બર્ડે છે ને.
હા બડે તો છે આજે મારી બેસ્ટી નું બર્થ ડે છે ને તૈયારી
બેસ્ટ બેસ્ટી છે.
હા તો બેસ્ટી છે ને તને ખબર નથી છે કાઈ.
હા ખબર છે મે જોયું મે હિસ્ટ્રી સ્ટોરી.
હા સ્ટોરી તું લગાઈવી કે નહી લગાઈવી આજે.
હા હું પણ લગાવી છું.
હા. હા મેં તો હા હા એ દર વર્ષ તે મારું જ પેલા લે છે.
કેટલા વર્ષની ફ્રેન્ડ છે આ.
એના સાથે તો બાર વર્ષ કંપલસરીએ છે હમણાં તેર વર્ષ ચાલે છે.
સારું તો બઉ બઉ સારું વાત કેવાય.
હા બહુ દીવ ઘણા દિવસ નો ટાઈમ છે આપે જયારે વનમાં હતા ને ત્યારે જ એ નથી મળલા હતા.
અને કોલેજમાં પણ સાથે સાથે
હા કોલેજમાં પણ સાથે જ છે સવારે જ્યાં કોક તો મળે છે પછી એ પોતાની ક્લાસ માંથી ચાલી જાય કેમ કે એનું સાયન્સ છે અને મારું અ બી કોમ કરું છું મેં તો મારે કોમર્સ લાઈન ચાલે છે.
કેમ બંને સાથે જ રહીએ છીએ તો એ કો સાયન્સ લે લેવું જોઈએ તને પણ.
ની યાર એમ એટલું પૈસા પણ ની મળે મારા પપ્પા પાસેથી મને ભણાવશે એ તો જેમ તેમ કરીને હું ભરણી કેમકે હ એટ એટલા બર્ડે હ હા આપડે એફોર્ડ નહી કરી શકીએને બહું મારા મારા ઘરે પાંચ બેન છીએ અમે તો તને ખબર છે પેલા તો હું બીબી એ કરવાની હતી અને એડમિશ પણ બીવીએમાં લીધું હતું. માં મારી સાથે મારા બે ફ્રેન્ડ પણ હતી. આ એ લોકો તો બીબીએ જ કરે છે હમણાં મેં જ નથી કરત પુંછુ કેમ કે પછી પૈસા ભરવાનું હતું વીસ હજાર અને આટલું બધું મારી પાસેતું નથી. એ પછી મેં વી કોમ લઈ લીધું.
સારું તો ક દું પૈસા નહી થ હમ
હા હા એજ બોલતી હતી કે સારું જ કહી રી મેં કેમકે એમ પણ ઈંગ્લિશ છે બધું એટલું પૈસા પણ નની મળે પપ્પા ને કેટ કેટલા બોલું સારું પાણી લાગે ને.
બરાબર.
હમ કઈ નહી હમણાં તો બરાબર ચાલે છે થોડા ઇંગ્લિશ છે તો પ્રોબ્લેમ છે પછી એ થઈ જશે બે ત્રણ મહિના પછી બરાબર
હા એતો થઇ જશે
સમજ તો બધું પડે છે લખવામાં થોડું પ્રોબ્લેમ છે મને ઇંગ્લિશ
હા તારું તો રાઈટિંગ થી જ ખબર પડી જાય છે મને
હા એટલું બધું નઈ આવડે છે ઇંગ્લિશ કેમ કે ગુજરાતી બણી એમ તો મારું શધલેેખનમાં ગુજરાતી પણ બહુ કાચું હતું તો આ તો બહ મોટી વાત છે મારી માટે
થાય થાય કોઈ ભણવાવામાં હોશિયાર થાય તો રાઈટિંગ સારું નહી મળે
હા એજ પ્રોબ્લેમ છે હમણાં તો સારું થઈ ગયું છે બધું બસ ઇંગ્લિશ આવડી જાય તો સારું એમ છે ચારપ થોડો હેલ્પ કરશે મને
તું કઈ વિષયમાં એ હાર્ડ લાગે ઇંગ્લિશ માં
એમ એમ તો ઈંગ્લિશમાં બધું સબ્જેક્ટ છે કેમકે અઉન્ટ અને સ્ટેટ છે ને મારા એ તો કરી લઉં મે એમાંન્ નહી મળે પ ઇકોનોમિકસ ઓસી એવા છે ને એમાં પ્રોબ્લેમ થઈ જશે જો એ ગુજરાતીમાંથી તો એજ વિષયમાં મારું બહ મસ્ત માર્ક્સ આવ્યું અને ઈંગ્લિશમાં જો હમણાં નહી ખબર શ સુ થાય ન માર્સ પાસિંગ છે પાસ પાસ થવું છે બસ એમાં
બરાબર
હા પાસ કેવી રીતે પણ થઇ જાવ કેટી નહી મરાવવું જોઈએ
સારું ને એ આઈ છે ને ખ દેજે બધા
હા એ છે તો ટેન્શન નહી મળે એ કઈ ના કઈ તો આપણને બતાવે છે બહ કામનો છે
બહ ને બહ કામનો છે બહ વધુ શીખવાડે છે તો
હા એટલે હમણાં તો બે ત્રણ અમેન્ટ પણ માડો છે એનાથી કરવાની
બરાબર ને તો સારું કેવાય
હા થોડાક આઈડિયા આપશે મને
હમ બધા પ્રોબ્લેમ ને હાલ કરી દે છે
હા એકદમ મારા ઘર ઘર વાળા બધા એના પર હોય છે
નિર્ભય હોય છે ને
હમ એકદમ તો જે નહી પણ કઈ નું કઈ પ્રોબ્લેમ થ એ આય ને પૂછે કઈ નહી એમાં જે દાળ ચાવલ બનેલું હતું આજે એ જમી
હા દાલ ચાવર તો મારા પર બન્યા હતા
હા હા એક એક ટાઈમ તો આપણને જોઈએ દાલ ચાવલ સારું છે પણ આપણ આપણના શરીર માટે
સાંજે જ જવાના ને બધે માં
હા બડડેમાં તો સામમાં જવાના છ વાગ્ય આવી જવાના વધારે કઈ નથી છે એમ કેમ કે દર વર્ષે તો બર્ ડે મનાવીએે જ છીએ અમેને એને પણ વધારે મન નની મળે અને અમે પણ કેટલા એક તો બહુ દિવસ થઈ ગયું છે ફ્રેન્ડ મળલા નથી મળી જઈએ તો ફોટોટો થઈ જાય પછી વધારે ટાઈમ નહી લગાવવાના મારે એ એક બે ઘંટામાં આવી જવાના અમે
હા બધા અલગ અલગ પણ થઈ ગયા ને કોઈ ભણે છે કોઈ નની ભણે છે કોઈ જોબ કરે છે
કોઈ કોઈ ભણે છે
એજ એજ પ્રોબ્લેમ થાય તો તારે નાની ને પણ લઈ જવાના
હા નાની ને તો બધા બોલા એવા છે કે લઈને જ આવજે એને
હા એ મળશે બધાને ને
હા મેં તો બધાને કહી દીધું છે ઠીક લઈને આવવા તમે લોકો જોઈ લેજો એ મસ્ત કેમ કે ઘરે મને એટલું વધધું પરેશાન કરે છે તો પછી તમે લોકો સમજો એમ હ શું
બહુ તુફાની છે ને
હા બહ તોફાની છે યાર આજે પણ શું બતાવું ત ને મેં મોબાઈલમાં મેન્ટ ચોતી હતી અને પછી મને મારીરી યાર
આવું કરવા
હા મોવાઈ ખબર નથી એને શું થાય છે એમ તો જમવાનું પણ બરાબર નથી છે એ કઈ પણ ખાય છે એમ એને દુકાન જવાનું હતું એમ કહી નહી શકે મને કે ચાલ મને દુકાન લઈને ચાલ એમ કઈ કીધવું નથી એને પછી એને મોબાઈલ જોઈએ તો મને એક વાર બોલવું જોઈએ ને કે મોબાઈલ આપી દો મને એ મોબાઈલ ગી માંગી પણ નથી અને ડાયરેક્ટ આવીને મને લગાવી દીધી
જઓ
હા યાર એક તો એક તો એમ મજાક મજાક મસ્તીમાં મારે છે તો બરાબર છે એ મને વધારે લાગી ગયો એ તો આજે મેં પણ એને પીટી દીધું
ત લાગી ગઈ કે તને
હા લાગ્યું ને તે બરાબર કરી દીધું એને પણ લગાવી દીધું મેં
નાનની છે ને દિમાગ નહી મળે હજ એટલા માટે
દિમાગ ની મતલબ બહુ દિમાગ છે એનામાં એ બહુ ચતુર છે તું આ જઈ ને તને પર ઘુરવી દેશે
હમ એને બહાર લઈ જ ને થાને ઘુમાવો એને
અરે બહુજ ચલાક છોકરી છે અરે મારા પાસે પણ ટાઈમ નહી મળે એને શું કરું એ મમ્મી લોકો ને લઈ જવ જોઈએ અને ગાર્ડન વર્ડન થોડું ના છોકરાઓ જોડે ફરસે તો એ લોકોને સારું લાગશે કેમ કે નાના છોકરા આવે છે ને બગીચામાં તો સારું લાગશે એને
હા એજ બાળકો લોકોને તો સન્ડે સન્ડે લઈ જ જવાનું ગાર્ડન
હા એજ કેતીું છે લઈ જવું જ જોઈએ એ લોકો ઝુલા ઓલા રમકડો વધુ ખેલશે તો એને મજા પણ આવશે મને તો ટાઈમ જ નહી મળે એટલે મેં નહી કરતી છું
હા તને તો નહી મળશે કાઈમ
હા હમણાં પણ બહ બધું હોમવર્ક છે બહ બધુ હોમવર્ક છે યાર ઘરે પણ કામ આવે છે તને તો ખબર છે ને
હા ખબર છે
હા એ બધું હમણાં તો કઈ નઈ એક તારીખ થી વધારે ન આવે છે આરામ છે અને એના પહેલા મહિના જે હતું ને બહ બો બહ પરેશાન થયા અ એ લગાતાર કન્ટિન્યુ કામ કર્યા
હા તો કોલેજ પણ તો બંધ હતા ને
હા કોલેજ પણ બંધ હતા તો આરામથી કામ પણ થયું અને થઈએ તો પણ લગાતાર કરી થાતી જાય
હા એ તો થાકી જ જાય કેટલું કરશે
હા એજ
ઘર ન કામ કોલેજ કરવાનું પછી અલગ
નહી યાર હણાં તો તને ખબર ત્રણ દિવસથી તો હું કામ પણ નથી કરતી ઘરનું એક તો મારી નાની છે ને એને એને જરાય પણ કઈ પણ કામ દેખાય ને શાંતિ નહી મળે એના બધનમાં કઈ પણ કામ કરી દે છે એને શાંતિ બેસી જાય એમ કઈ એને કામ દેખાય કે કરી લે જલ્દી જલ્દી મારા માટે કઈ રહે જ નહી
પહેલા ના લોકો એવું જ છે બેસીને બેસી નથી માંગતા
હા જોુ ને એ લોકો નું શરીર માં બહુ ફુરતી છે અને આપ આપડે તો જરાય કરીએ તો થાકી જ જઈએ
બહવાળકાર ને
હા મેં તો કઈ કરું પણ નહી કામ તો પણ મારા શરીરમાં બહ થકાવટ છે એમ લાગે છે કઈ પણ કામ કરવું બહુ થાકી જાઉં ચાલુ તો થાકી જાવ હું તો થાકી જઉ શું કરું મેં
તો ડોક્ટર પાસે દેખાવી લે
હા ન ડોક્ટર કઈ ડોક્ટરે કીધું છે કઈ નહી ખૂન નું કમી હોય છે એટલે આવું વધુ થાય છે તો બીટ વગેરે ખા અનાર નું જૂસ વગેરે પી
હા એજ એજ ખાવાનું બધા ખૂન ખૂન ન કમી હશે તારામાં
હા હા એ જ લાગે છે બહુ થકાવટ થઈ જાય છે મારે થોડાક બોલ ને થોડાક કામ કરું કઈ કરું પણ નહી તો પણ થાકી જાઉં મે
ઠીક છે તવ ચાલ
હા ચાલ બરાબર પછી વાત કરીએ આપણેે
ઠીક છે બાય
બાય